હલો
હલો
શું તમને મારો અવાજ આવી રહ્યો છે, શું તમને મારો અવાજ આવી રહ્યો છે.
આવી રહ્યો છે આવી રહ્યો છે.
તમારો પણ અવાજ મને એકદમ ક્લિયર રીતે આવી રહ્યો છે તો હું તમને આજે થોડી વ્યસન વિશે વાત કરવા માગુ છુ, તમે અત્યારે જોઈ જ રહ્યા છો, કે ઘણા બધા યુવાનો છે. જે વ્યસનની સંગતમાં ફસાઈ રહ્યા છે અને તેના કારણે તેમને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, તો હુ તમને આજે કહેવા માંગુ છુ, કે તેઓ ઘણા બધા વ્યસન માં ઘુસી રહ્યા છે જેના કારણે તેમના ફેફસાઓ ખરાબ થાય છે. તમે અત્યારે જોઈ જ રહ્યા છો કે ઘણા બધા જે નવ જુવાનો છે તેઓ સિગરેટ ના લતે ચઢ્યા છે અને તેના કારણે તેમના ફેફસાંઓને ઘણું એવું નુકસાન થાય છે. તેઓને એવું લાગે છે, તેઓ આવું બધું કરીને થોડાક કુલ લાગશે પરંતુ એવુ નથી તેઓ સમજી જ નથી રહ્યા કે તેઓ પોતાના મોતના તરફ નજીક વધી રહ્યા છે તો તેઓએ સમજવું જોઈએ કે આ બધું ખોટું છે. તેના કારણે તેમને આર્થિક પરિસ્થિતિને પણ ઘણું નુકસાન થાય છે, અને તેમના ઘણા ઘરનાના તેઓ પૈસા પણ વેળફી રહ્યા છે. તો તેઓએ આ બાબતે સમજ્યો છે પરંતુ તેઓ સમજી જ નથી રહ્યા તો તમારુ શું માનવુ છે, આ બાબતે
હા તમારી વાત સાચી છે. જે કે બીડી, સિગરેટ પીવાથી કેન્સર થઈ શકે છે. અને કેન્સરના અત્યારે કેસ વધી રહ્યા છે. એ મોટી મોટી હોસ્પિટલોમા કેન્સરના વધારે પડતા કેસ જોવા મળે છે. અને ઘણો ખરો ઘણો ખરો ખર્ચો થાય છે. તે મા બાપ પર હાલાકી આવી શકે છે. અને જે આજના જુવાનયાઓ છે. એમને થોડું વિચારવું જોઈએ કે બીડી સિગરેટ નશો કરવાથી આપણને આપણે જાનને ખતરો હોઈ શકે છે. તેથી મારી એ સલાહ છે, કે જુવાન્યા લોકોને કે આપણે જે નશાથી દૂર રહીએ અને સ્વસ્થ જીવન જીવીએ. તેથી મા બાપને કોઈ હાલાકી ન થઈ શકે અને મા બાપ આપણું જીવન સારી રીતે વીતે એ માટે પ્રયત્ન કરે છે. તેથી આપણે પણ થોડું વિચારવું જોઈએ કે આપણે નસો ના કરવો જોઈએ સિગરેટ બીડી એ ન પીવું જોઈએ.
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું તેમ આપણે હા સિગરેટ બીડી ના નશા થી દૂર રહેવું જોઈએ તેમ હું પણ તમને કહેવા માંગુ છુ, કે ઘણા બધા લોકો એવા પણ છેજે, ઘણા અલગ અલગ વ્યસનોમાં ફસાય છે અત્યારે તમે જોુઓ તો ઘણા લોકો છે જે દારૂના નશામાં ફસાય છે. તેઓ દારૂનોો રસ્તો તો ખર જ છે પરંતુ તેઓ ઉપરથી ગાંજા ડ્રગ્સ જેવા ઘણા બધા એવા બીજા નશાઓ છે, તેનો પણ આચરણ લે છે. તો તે આવું બધું ન કરવું જોઈએ તેના કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન થશે- અને તમે જેમ કહ્યું તેમ કેન્સરના કેસો વધી રહ્યા છે અને દવા ખાનાઓમાં પણ કેસ ખુબ વધી રહ્યા છે. તો તેના કારણે તેઓ ઘણા બધા લોકો એવા છે. જેઓ બેરોજગાર છે અને નશાઓ કરે છે તો તેઓ આવું ન કરવુ જોઈએ. જેથી કરીને તેઓ પોતાની ફેમિલીની ઈન્કમ તો બગાડી જ રહ્યા છે પરંતુ તેઓ જયારે આવું બીમાર પડે છે, અથવા તેમને કશું થાય છે ત્યારે તેમને દવાખાનામાં લઈ જવામાં આવે છે. અને જયારે ઘણો એવો લાખોમાં ખર્ચો થઈ જાય છે. ત્યારે પરિવારોને એટલું દુઃખ થાય છે અને પરિવારોને ઘણો આર્થિક તાનો સામનો કરવો પડે છે. જેમ તમે કહ્યું તેમ અત્યારે ઘણા બધા જે લોકો છે તે મિડલ ક્લાસમાંથી આવે છે. અને તેઓ પાસે સારવાર કરવાના પૈસા નથી હોતા. તો તેમના ઘરના દેવું કરીને તેમના માટે લાવે છે પૈસા અને તેમને સારવાર કરે છે. તો તેઓ એ સમજવું જોએ કે આ બધું ખોટું છે અને આ બધું ન થવું જોઈએ. તો તમે શું કહો છો આ વિશે? તમારુ શું માનવુ છો આ વિશે?
હા તમારી વાત સાચી છે. અને ગુજરાત સરકાર એટલે ભારત સરકાર જે સરકાર છે આપડી એ પણ એ વિષયમાં થોડું ધ્યાન આપી રહી છે. જે ડ્રગ્સ, ગાંજા એ બધું વેચાણ થઈ રહ્યું છે એના પર થોડું ધ્યાન આપે છે. અને ઘણા ખરા કેસો સરકાર જવાની કોશિશ કરી રહી છે. જેથી આપણા આપણા દેશમાં આ બધું વ્યસન મુક્ત થઈ શકે એવી અભિયાન પણ ચલાવી રહ્યા છે. તેથી સરકાર આ સારું કામ કરી રહી છે. અને આપણા લોકોએ પણ વિચારવું જોઈએ. કે આ બધું નશો ના કરવો જોઈએ. જેથી આવનારી પેઢીઓને થોડું પ્રોત્સાહન મળે.
તમારી વાત એકદમ સાચી છે. તમે જેમ કહ્યું તેમ આવનારી પેઢીઓને પ્રોત્સાહન મળે, તેમ તમે અત્યારે કહ્યું તેમ હું પણ તમને એજ કહેવા માંગુ છું કે અત્યારના જે લોકો છે તે લોકો ઘણા બધા લોકો છે. જે નાના બાળકો છે તે મોટા લોકોને જ જોઈને શીખે છે. અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવા નાના બાળકો છે તે મોટા છોકરાઓને જોય છે કે તેઓ નટો કરી રહ્યા છે. તો તેઓને જોઈને તે બાળકો પણ નતો કરે છે. અત્યારે હું તમને વાત કરું તો અત્યારે અમારા જ ગ્રુપમાં એક છોકરો નાનો છોકરો આવતો હતો. પરંતુ તે અત્યારે બીજા ગ્રુપ જોડે ફરે છે. અને તેમના જોડે રહીને તે નશો કરવા લાગી ગયો છે. અને તે નશામાં એટલો ધૂત હોય છે કે તે અત્યારે દસમાની પરીક્ષા આપી હતી તો તેમાં પણ તે ફેલ થઈ ગયો હતો. અને જેના કારણે તેના ઘરના ખુબ જ દુઃખ દુઃખી થયા હતા કે મારો છોકરો દસમામાં ફેલ થઈ ગયો. હવે લોકો અમારા વિશે શું વાતો કરશે તો આવા બધા ઘણા બધા આપણે કિસ્સાઓ જાણીએ છીએ અને ઘણા બધા કિસ્સાઓ આપણી આજુબાજુ થાય જ છે કે જેના લીધે ઘણા બધા નુકશાન પોહોંચે છે અને તમે જોવો જ છો કે નશાથી ખાલી સ્વાસ્થ્યને જ નુકસાન નથી થતું પણ અત્યારે જો તો ઘણા બધા લોકો તેના લીધે મગજના પણ અસ્થિર થઈ ગયા છે. અત્યારે તમે જોવા જાવ તો ઘણા લોકો જે છે ગાંજાના શિકાર થઈ રહ્યા છે અને તેઓને જો ગાંજો ન મળે અથવા તેમને પૂરતા પ્રમાણ પર જો તેમને જે તેમને જોઈતો હોય ડોષ તે ન મળે તો તેઓનું મગજ પણ અસ્થિર થઈ જાય છે અને તેઓ અસ્થિર મગજના થઈ જાય છે. તો તેના કારણે પરિવારને ઘણી બધી મુશ્કેલીઓ સહેવા પડે છે. તો તમારે શું માનવું છે આ બાબતે?
હા તમે કહ્યું એમ અમારા વિસ્તારમાં પણ એવો એક છોકરો હતો. એ થોડુંક દારૂ બહુ પીતા હતો અને એ દારૂ પીવામાં એમને લીવર ખરાબ થઈ ગયું અને એ મૃત્યુ પામ્યો અને મૃત્યુ પામ્યો એટલે માતા પિતાઓ પર થોડી ઘણી અસર અ ઘણી અસર થઈ. તેથી મારી સલાહ છે કે લોકોને દારૂ ના પીવું જોઈએ ગાંજિયા સિગરેટ ના પીવું જોઈએ. અને ડ્રગ્સ તો ના જ લેવું જોઈએ જેથી કોઈ કોઈને કોઈ જાનહાની ન થાય તેથી કે આપણે ભારત સરકાર જેમ નશામુક્ત અભિયાન ચલાવી રહ્યા છે એમને પ્રોત્સાહન આપવું જોઈએ.
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું એમ નશા મુક્ત પ્રોત્સાહન માં આપણે જોડાવું જ જોઈએ તેમ પણ તમારી જેમ એવું જ માનું છું કે અત્યારે જે લોકો ઘણા બધા નશામાં ડૂબી રહ્યા છે જેમને ભાન જ નથી હોતી કે તેઓ શું? કરી રહ્યા છે શું નથી કરી રહ્યો તો તેઓ એ ભાનમાં રહેવું જોઈએ ને તેમ તમે દારૂ ના નશાની વાત કરી તેનું લીવર ખરાબ થઈ ગય અને મૃત્યુ પામ તો તેવું જ અમારે અહિયાં પણ એક થયું હતું. જે સરકારી નોકરી કરતો હતો જેનો પગાર ના કરીને ચાલીસ થી પચાસ હજાર હતો. પરંતુ તે દારૂની લતે ચડી ગયો હતો અને દારૂને લતે ચડવાથી તે નોકરીએ પણ ન જતો હતો અને તે આખો દિવસ બસ દારૂ જ પિયા કરતો હતો જેની કારણે અત્યારે તેનો યુવા અવસ્થામાં ખુબ જ દુઃખદ મોત થયું છે અને તેના માતા પિતાને પણ ઘણું એવું દુખ થયું છે કારણ કે જો યુવા અવસ્થામાં જો પુત્ર મોત થાય તો કોણ કયા મા બાપને ન દુઃખાય તો તે ખુબ જ દુઃખદ ઘટના હતી પરંતુ, અત્યારના જે યુવાનો છે તે સમજી જ નથી રહ્યા તેઓને એવું લાગે છે કે અત્યારે તે યુવા અવસ્થામાં આવું બધું કરશે તો તેઓ ઘણા કુલ લાગશે અને તેઓનો વટ પડી જશે પરંતુ એવું નથી હોતું તેઓ આ બાબતે સમજી જ નથી રહ્યું. અત્યારે ઘણા બધા એવા નાના બાળકો છે જે સ્કૂલ થી છૂટીને તમને પાન ગલ્લાની દુકાનો પર જોવા મળે છે તેઓ પાન મસાલાઓ ખાય છે, બીડી પીવે છે, સિગરેટો પીવે છે. જે ખુબ જ નુકસાનકારક કેવાય છે અત્યારે જે વાલીઓ છે તે પણ છોકરાઓને વધુ ફેસિલિટી આપવા માટે અ સ્કૂલોમાં ગાડી લઈ જવા માટે આપે છે અને તેઓ સ્કૂલે જવાના બહાને જલ્દી નીકળી જાય છે અને ફરિયા કરે છે તેઓ સ્કૂલોમાં પણ નથી જતા અને સ્કૂલ પણ બંક કરીને તેઓ ફરવા નીકળી જાય છે તો તે ખુબ જ દુઃખદકારક છે અને તમે જુઓ તો અત્યારે ઘણા બધા જે એક્સિડન્ટો થાય છે તે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કેસમાં જ થાય છે તો હું તો એવું જ કહેવા માંગુ છું જો સરકારે આપણા માટે નિયમ બનાવ્યો છે. કે આપણે ડ્ર્રીંક કરીને ડ્રાઈવ કરવું જોઈએ નહીં. તો તેનું આપણે પાલન કરીશું તો ઘણા બધા એવા એક્સિડન્ટો ઘટી જશે અને ઘણી એવી મૃત્યુ થાય છે એ પણ ઘટી જશે તમારે શું માનવું છે? આ બાબત
હા તમે કીધું એમ પાન ગલ્લા ઉપર નાના નાના છોકરા અઢાર વર્ષથી નીચેના છોકરા પાન મસાલો ખાય છે. એ મારા ધ્યાનમાં મારા જોવામાં આવ્યું હતું અને થોડું જે વેચતા હોય એ લોકોએ એ થોડું ધ્યાન રાખવું જોઈએ કે અઢાર વર્ષથી નાના બાળકોને પાન તંબાકુ કોઈ વેચાણ પર પ્રતિબંધ છે એટલા માટે તો એ ના આપવું જોઈએ અને છોકરાઓ પણ વિચારવું જોઈએ કે આ ના ખાવું જોઈએ જેથી આપ આપણુંને ઘણું ખરું નુકસાન થાય છે કેન્સર થાય છે અને તમે કીધું એમ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ વધારે થઈ રહ્યા છે અમારા વિસ્તારમાં પણ એક એવો અત્યારે જ કેસ બની ગયો છે. તેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ માં ઓવર સ્પીડે બાઈક ચલાવ તા હતા અને એક્સિડન્ટ થયું અને મૃત્યુ થયું તેથી
આપણે વિચારવું જોઈએ અને લોકોને સલાહ આપવી જોઈએ કે ડ્રિંક કે કરીને બાઈક ન ચલાવવી જોઈએ જેથી કોઈને નુકસાન ન થાય અને ડ્રિંક કરીને કોઈ બહાર નીકળવું ન જોઈએ જેથી આપણે આપણે લીધે કોઈને નુકસાન ન થાય ડ્રીંક કરવું જ ના જોઈએ એમ તો
તમારી વાત એકદમ સાચી છે તમે જો આમ ગેમ કરીને બહાર નીકળવું ત મે જો અને આપણે જેમ બને તેમ આલ્કોહોલ નો તમે ઓછો ઉપયોગ કરીશ એટલુ સારું રહેશે. અને આપણે જોવા જઈએ તો આપણા ગુજરાતમાં તો દારૂની પ્રતિબંધિત છે, છતાંય ઘણા લોકો દારૂ વેચે છે, અને આપણને જોવા જઈએ તો ઘણા લોકો દારૂડિયા આપણને રસ્તે જોવા મળી જાય છે તો અત્યારે જે કાયદો છે, તેનું તખ્તપણે પાલન થઈ નથી રહ્યું તો સરકારશ્રીએ આ બાબતે ધ્યાન આપવી જોઈએ અને પોલીસ વાળાઓ એ પણ ધ્યાન આપવી જોઈએ કે અત્યારે કઈ કઈ છે કે આ દારૂ ના અંડાઓ ચાલે છે તે બધા અડાઓ બંધ કરો જોઈએ જેથી કરીને લોકો દારૂ પીસે નહીં અને ઘણી એવી આપણને પણ સહાય મળશે અત્યારે તમે કીધું તેમ ઘણા લોકો જે દારૂ પીને અત્યારે અમે પર્યટન સ્થળ વિલસાનલ ફરવા ગયા હતા ત્યાં ઘણા બધા યુવાનો બાઈકર બોય. ફરવા આવ્યા હતા અને તેઓ ડ્ર્રીંગ કરીને એટલી ફાસ્ટ તેમની ગાડીઓ ચલાવતા હતા. કે તેઓથી ટર્ન ન કપાયો અને તેમના જોડે જે લોકલ માણસો જે ચાલતા જતા હતા ત્યાંથી તેમને પણ તેઓએ ફોકી દીધું હતું અને જેના કારણે જે ચાલતા જતા હતા તેમનું મૃત્યુ થયું હતું અને બાઈકર બોયોને થોડું થોડું વાગ્યું હતું તો તેમના કારણે તે સામે વાળા નું જે મૃત્યુ થયુ. એ બે કસૂરો હતો તો એ તેનું તેને પોતાના મૃત્ય થયો તો તે ખૂબ જ દુઃખદકારક છે, તો એ બાબતે તેઓએ સમજવું જોઈએ કે આ બધું જે ડ્રીક કરીને તેઓ ડ્રાઈવ કરે છે તેવુ ન કરવું જોઈએ તો હુતો એજ કહુ છુ, કે સરરકારશ્રીએ હજુ કાયદો સખ્ત કરવો જોઈએ જેથી કરીને આવા બધા જે ઈસમો છે તેમના સામે આપણે પાલન કરી શકીએ નિયમો નું અને તેઓને સખ્ત થી સખત સજા આપી શકીએ તો તમાર શું માનવું છે, આ બાબતે
હા તમારી વાત સાચી છે અને સરકારશ્રી એ એવા એ એ તરફ ધ્યાન દોરી રહ્યા છે. સરકારશ્રી એ તો એમનું કામ કરી રહ્યા છે, પણ આપણે પણ આપણુ કામ કરવુ જોઈએ. જેથી એ ઓવર સ્પીડે બાઈક ન ચલાવવી જોઈએ. ગ કરીને બાઈક ન ચલાવી જોઈએ અને નશાામુક્ત રેવુ જોઈએ. જેથી આપણા માતા પિતાને આપણું ભવિષ્ય એમ આપણે પણ થોડુ વિચારવું જોઈએ માતા પિતાનુ એટલે તમે કીધું એમ
હા
હા તમે તમે કીધું એમ બાઇકર લોકો જે ઓવર સ્પીડે ગાડી સ્ટન કરે છે, એમા આપણે થોડું ધ્યાન રાખવ જોઈએ. જેથી આપણે બીજાને નુકસાન ન થઈ શકે અને ગાડી ઓવર સ્પીડમાં ન ચલાવી જોઈએ. તમારુ શું કહેવુ છે.
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું એમ થોડું રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પણ પાલન થવું જોઈએ જો તમે ફરવા નીકળો છો, તો તમારે ક ડ્રેન કરવું જ ના જોઈએ જો તમારે ડ્રેન કરવું જો હોએ એમ તો ડ્રીન કરવું જ ના જોઈએ, પણ જો કરવું જ જોઈ. તો તમારે તમારે ઘરે બેસીને ડ્રોઈંગ કરવુ જોઈએ જેથી કરીને જે બહારનાર વ્યક્તિ છે. જે સામાજિક વ્યક્તિઓ છે, જેમને જેઓ આવું ઘટનામાં પડતા જ નથી તેઓને તમારા લીધે નુકસાન થાય છે. તો તે વિશે તેઓએ સમજવું